હું બોલ શૈલેષ ભાઈ કેમ યાદ કર્યા આજે
કઈ પછી શું.
કઈ નહી જો બસ અત્યારમાં આગળ આઠ વાગે ઉઠીને નાસ્તો બાસ્તો કરીને બાલ્કનીમાં ફૉન જોઈશ ને
એવું છે કોલેજ બાહું નથી જવાનું
કોલેજ જવાન છે પણ દસ વાગે સેલેક્શન ભાઈ આ કેસ નો
એવું છે એટલે વાર છે.
હમ્મ હજી વાર છે દસ વાગ્યા નુ એટલે દસ વાગે આ દસ થી અગયાર એટલે અગિયાર હા. અગિયાર વાગ્યા થી ઇલેક્શન શાલુ થાય અગિયાર થી બાર આઈપએસ નો બાર થી એક અ કેમેસ્ટ્રીનો ને પછી એક થી બે આપણેે બોટલીનો
હમ્મ.
તમે શું કરો
હા ટાઈમ ટેબલ તો લેક્સટું પ્રેક્ટિકલ નુ તો હજી કઈ નથી આવું કેમ કે રિનોવેશન સારું છે એટલે
એવું છે અમારે બાર વાગે લેક્ચર ચાલુ થાય રૂમે બેઠા જ બધા
એવું છે એમ બાર વાગે લેક્ ચાલુ થાય તમારે
હા હું કમ યાદ કરવા જ હી ક કઈ ફોન નથી કર્યો
હમ હું બ હમણાં વિચારતો હતોતો કે શૈલેષભાઈ નો ફોન નથી, આવ ફોન કરવો જોએ પણ કે હમણાં કામમાં બ હતા એલેક્ર વાળા શરૂ થઈ ગયા આ કેસ ના એટલે પચાતું નથી.
એ હ છે. અમારે એમ જ લેક્ચર ને હતા તેમ કેમ કે સમય મેળ્યો તો ફોન કરીલો
હમ
હ
તું શું નાસ્તો કરલ તો
હાો નાસ્તો કઈ ન કરીને બેઠા હું વરસાદ કેશ તમારે
હમ વરસાદ તો હમણાં બે દિવસથી તો બનશે તડકો છે આસપાસ વાતાવરણ છે વરસાદ ન
એ વિ છે.
હમ અર હમણાં બે બે દિવસ થી તો તડકો છે જો ને તમને કાલે સ્નેપ નાખી રમવા ગયાતા.
હા હા હા
હ કમ ના તો તડકો છે એટલે રમવા જઈએ બાકી તો વરસાદ ના કારણે રમમાય ના જાય, ગ્રાઉન્ડ એ લીલું લીલું હોય. એટલે ્યાં રમવા પણ ન જવાય એવું થઈ જાય એટલે ગ્રાઉન્ડ લેલું હોય ને એટલે રમાય નને ત્યાં એટલે ત્યાં નો જોવાયને રૂમ રૂમમાં કંટાળો સડી કેટલોક પછી. બે વાગે તો કોલેથી અમે આવી જઈએ અત્યારે પ્રેક્ટલ થ એટલે
હા હા
ને અત્યારે અગિયાર વાગે કોલેજ ચાલુ થાય એટલે સાડા દસેક વાગ્યા ના આજુબાજુ અમે કોલેજ પહોંચી જાય.
એ ઓલુસ ગ્રાઉન્ડ ને આપડે દાતાર બાજુ આવુંઈશ ને
હા સ્વામી વિવેકાનંદ ગ્રમ
હ એવું એક કલો મેં આવ્યો હતા.
હમ એક વખત અમે આવીએમ ને હ જોઈ સ્વામી ગ્રાઉન્ડ છે ત્યાં જ રૂમમાં જઈએ બીજું તો છે, પણ તે જફર ગ્રાઉન્ડ કરીને છે બહુ આગુું થઈ અરે અંથી ત્યાં રનિંગ વાળા જોય, મો ઓફ બધા અહિયાં રમવા વાળાનું ગ્રાઉન્ડ છે ક્રિકેટ એટ ત્યાં રમી શકીએ
એમ છે.
અત્યારેલા ત્યાં ગાડીઓ શીખવાળા ફોર વ્હીલર ટુ વ્હીલર ગડીઓ શીખવાળ આવે તો આે આડે કાલ તો લગાડી દે કમરા પ્લેયરને
હે
હમ હા એક બેન ગાડી વાળા લગાડી દે તેનાથી કંટ્રોલ રહી ને ગાડી ફ શીખતા હશે ફ ફાસ આવતા હશે. ને મારો પ્લેયર ઉભો આમ ફરીને તેને ખબર નથી કે આવી પાસેને એવું ચિંત ન કંટ્રોલ વેખાઈ ગયો ને માણ માણ એ તો બિચારો કામ ખાઈ ગયો ને રડી જત ગાડીએત ને
એમ છે.
તે રમ ય ત્યાં નુકસાન છે, ચાલુ
એય બધા રમતા હ ને તમે બધા ક્રિકેટ
હા ત્યાં ફરતી કર ચારે બાજુ બધા જ્યાં જ્યાં પીસશે ત્યાં ત્યાં રમે બધા
હા
હમ ને ગ્રાઉન્ડ ની વસાળે અમે એક સેડ રમીએે ને આજુબાજુ ચારે સાઈડ છોકરાઓ ના હોય ને એ બધા રમે
એટલે મોટા તમે જ એમ ને અહીંયા
હ મોટા તો જો કે ગમી ગઈ નહી મારાથી મોટા છે, પણ એ ખૂણામાંવ રમે ત્યાંથી દડો આ બાજુ ન આવી જાય એટલેને એ બધા સાદા બોલતી રમે સ્પિન કરે એમ ફાસ્ટ બોલિંગમાં રમ બધા ફાસ્ટ બોલિંગમાં રમીરે
એ એવું છે.
અમે તો કઈક સાત આઠ જણા જોય ફોન વાળા પછી એક પછી એક એમ રમી દા એમ તે તો ટીમ પાડીને રમે
એવું છે રૂમ ના હ ને તમે રૂમ રેતા હ બધા
હા અમેજ એક રૂમ માંથી જઈએ બધા રૂમમાં બીજા દોસ્તાર ફ્રેન્ડ ને કોલ કરીએ તેને આવુંય તો
હા
બીજી પીજી મ રહેતા હોય ફ્રેન્ડ ને કોલ કરીએે જેને આવું હોય તે બે ત્રણ જણા આવે રમમાં બેટ બોલ રહીને અમારી પાસે તો બેટબોલ નથી
હા
બોલ છે પણ બેટ નથી અમારી પાસે તે બીજા ફ્રેન્ડ જોડે બેઠ છે તે લઈને આવે રૂમ મા ત્યાં ગ્રાઉન્ડે જઈને રમીએ અમે એ લોકો
એ એપ છે
હમ્મ
હ વરસાદ વરસાદ થાય પછી આવી જવાનું એ બાજુ વાટો મારવા
હવે તો વરસાદ તો પાછો તડફયો નીકળી ગયો તમે ઓલી વખતે કહેતા હતા વરસાદ વરસાદ થાય પછી આટો મારીએ
હા તો વરસાદ જઈ ને તડકો નીકળી ગયો ભાઈ
હા એટલું એવુ કેતા વરસાદ થાય તો નીકળે નીકળવા નુ તબયત નથી તમારે
હા અત્યારે તો તડકો છે ને હજી તો આમ તો આમ તો તમે જાળવી જાવ તો સારું છે કેમ કે થોડોક ટાઈમ પછી
આસો વરસાદ થાય ને થોડોક વધારે એટલે દા ઉપર થી ગીરે પર્વત ઉપર થીને પાણી નીચે આવે ને તો પછી જટાશંકર જઈને નાહવાનીને મજા આવે કેમ કે ત્યાંથી પાણી જટાશંકર થઈને એ બધું અમારે કાઢવાનો પુલ છે ને ત્યાંથી નીકળે હજી તે પુલ જ પાણી જ નથી ચાલુ થયું એટલો વરસાદ થયો હતો પણ
એ એટલે રસ્તા શું કે જતા તા ને પાણી નહી આવ્યું એમને
હા હજી આવ્યું હશે થોડું થોડુંક પણ બહુ નહી એટલે તેમાં ના મજા આવે એટલે આમ તો શાંતિથી થોડક જાવ તો સારું છે થોડક ટાઈમ પછી આવો એ ઉપર કે છે પરાણે પાણી વધારે એ તેનું કિયોંને હા હા તેતે તેનુંજ તો તો અહી અમારે કાઢવા મા થી ભૂલ જાય ને એની સેટિંગ
હા
ત્યાં જટાશંકર ને તે બધી નુ પાણી આવે ત્યાં
હ
આપણેે જટાજંકર ગીરના ને તે ઉપર થી બધું પાણી નીચે પડે ને
હા હા
તે બધું પણ કાળવાનો પુલ છે ત્યાંથી જાય એટલે ત્યાં હજી પાણી જ ચાલુ નથી એટલે તે એ એના ઉપરથી એનુંમાન લગાડી કે ભાઈ હજી જટા શંકરને પાણી નહી હોય એલું બધૂ એટકે નથી આપું
વરસાદ
બહુ ખૂબ પાણી જાય એટલે અ અમે લોકો જયારે પણ જવાનું મન થાય ને ત્યારે ત્યાં પાણી જોઈ લઈએ કે ત્યાં પાણી છે કોરફળ અમે લોકો એમ જ કરતા ત્યાં પાણી હોય ને વરસાદ વાતાવરણ હોય કે થાશે વરસાદ ત્યારે જઈએ એટલે ત્યાં મજા આવે હવે તો અત્યારે ગિયા નથી હજી
તમને ખબર
ખબર પડી જાય ના પાણી આવે એટલે એ હા ઉપર વરસાદ હારો આવશે તે
હા
હજી પણ ત્યાં માી જ નથી ચાલતું એટલે એ પરથીંનુમાન લગાડીએ ને અમે લોકો હજી. અમે લોકો ગિરનાર જ ચડ્યાીએ ગયા જ નથી ગિરનાર હમણાં એ હું ક્યાં સન્ડે મેં અમારા ફ્રેન્ડ છે ને તેને મળવાની હોસ્ટેલમા
હ હા
સોરૂ સમાજની મિટિંગમાં ત્યાં અમે તને મળવા ગયા હતા. ત્યાંથી અમે ચાર લોકો ગયા હતા તેમાંથી બે ફ્રેન્ડ જોવા ગયા હતા ગિરનાર ખાલી થોડે સુધી જટાશંકર ને કે પાણી આવ્યું છે કે નહી. તે લોકો પણ ગ્યાર વાર તો ના પાડતા તા કે નથી હજી પાણી આવ એ થોડું થોડું આવે એટલામાં તો ક્યા કઈ નો થાય.
હ એ વાતશે
તે લોકો પણ કેતા હતા.
એ દિશની અ મૂકી જી હતી જ ને
હમ
તે દિસ ને આપ મૂકીશ તમે પહ નાથ પૂગીને
હા હા જો ભવનાથ પહોચી ને સ્નેપો કીધો લસડે તે
હા હા હ બે જણા જોવા ગયા હ ત્યાં
હા બે અમે ચાર જણા ગયા હતામે બે જણા મળવા ગયા હતા ને બે જણા કે અમે જઈએ કે થોડ સુધી જ એટલા મ એટો મારતાુનટીધી
હા હા.
કે પાણી કેવું છે જટાશંગને તો પાછી નાવ આવી કે આપડે
હા
હવે આ રવિવાર નો પ્લાન હતો પણ આ રવિવારે તો વરસાદ જ નથી અત્યારે હાલમાં આશ ની ર જવાનો પ્લાન હતો હતો મારો ગિરનાર તો ન જવું પણ દાતર ને ચટાચંકર ને જવું તું પણ તો અત્યારે તો વરસાદ જ નથી.
હ એ વાત વસાદોયત જ રક મા
હા અત્યાર તો વરસાદ નથી ને ગરમી ખુબ થઈ છે, એટલે નથી કઈ રેવાતું એટલે તેના કારણે ના જઈ.
એવું છે એટલે બે ત્રણ દી થી તમાર વરસાદ જ નથી એમને
ના ના બે ત્રણ દિવસથી વરસાદ નથી બસ તડકો ક્યારેક આવે ને ક્યારેક વય જાય ને વાતાવરણ પણ સાલું ગરમી જ થાય છે અમારે તો અહિયાં વાતાવરણ હોય તો પણ ઠંડુ ઠંડુ વાતાવરણ ન જ લાગતું ચાલું ગરમી થાય છે, અમારે કંયા
હમ છે. અમારે અહં પ્રમધિ કે ઝાડમાં પ્રધિ જેક વરસાદ હતો એમ સાટા જેવું
હમ્મ એવું જ ન મ છે, અમારે તો જો હોય વરસાદ ચાલુ વરસાદ ચાલુ હોય તોજ મજા આવે આમ એમ થાય કે ચાલો વરસાદ ચાલુ હોય તો કોલેજ એને કેમ જવું
હા
પણ ત તો નય છત્રી પત્રી લઈનેયા જ કોલેજ લેક્ચર અન્ કરી ન આવે કેમ કે પ્રેક્ટિકલ તો છે.
હા હા
ક્યારેક છેતરાઈ જાય અહીિયાં વરસા અ અહિયાંથી નીળે વરસાદ ના હોય ને કોલેજે પહોંચી જાય ને ત્યાં પછી વરસાદ ચાલુ થઈ ગય આ વાટણે તો પલી જઈએ.
હા એ વાત જ સાી
હમ્મ તો પછી કોઈક ફ્રેન્ડ ને કહું કે યાર મૂકીજાને નહીં ખો રૂમ સુધી તો હ પહોચાડી દી ર
હા તમારા રૂમ પાર્ટનર ભાઈ કોઈ બાઈક બાઈક હોય તો તેને કયો હોય, એમ ને
હમ્મ તે નહી અમારો રૂમ પાર્ટનર પાસે બાઈક સે પણ તે છે, ને નર્સિંગ નો જીનેમ કરેલ છે, તે ભાઈ અત્યારે ઇર્નશીપ કરે છે.
હ.
તેનું કઈ નક્કી ના હોય તે ક્યારે હોસ્પિટલ એ હોય ક્યારે રૂમે હોય તેને તો કોલ ઓછો જ કરું છું પણ બીજો ફ્રેન્ડ છે, ને કોલેજે
હ હ દીદી આપડે ખબર હોય દાતર મુ કઈ ગયો
હા જો તે દાતર પહોંચાડી ગયો હતો ને આપડે
હા હ એમ છે.
હમ્મ તેના જોડે બાઈક છે ને? તેને તેને ઇલેક્ટ્રિક પેલા તેની પાસે ગાડી હતી તે અત્યારે તેના પપ્પા ચલાવે છે, તેના તે લોકો પેલા ઉના રેતા અમા ઉના જ અમારું બધી નું વતન
હા.
ત્યાં ત્યાં અમે બધા ઉના એટલે રેતા ત્યાંથી તે એક વર્ષ તેને અહીયા અપડાઉન કર્યું
હા.
એટલે અપડાઉન એટલે તે એકલો પીજી મા રેતો રૂમ રાખીને પીજીમા ને
હા હા.
અને અયા બાઈક રાખતો અત્યારે તેના ફેમિલી સાથે બધા ઓયા અતયાર તેના પપ્પા ખાલી ત્યાં ઉના છે. એને ખેતી ને છે, ને બધું ગાય ભેસો ને તેની સાસવે છે, ને તેના મમ્મી ને તેના બેનને તે અત્યારે એની ફેમિલી આય વઇ આવલી
આય છે, એમને
એ
અડધી ફેમેલી આયા છે.
હા અડધી ફેમિલી આયા છે, એટલે તે અત્યારે મધુરૂમ માં રૂમ રાખીને રહીશે
એ એવું છે.
હમ્મ.
એટલે તમારો ખાસ ફ્રેન્ડ સે એમ ને?
હા, તે ખાસ કલેજો છે, મારો તેને ગમે ત્યારે કામ પડ્યું કોલ કરો એટલે તે હાજીર થઈ જાય જોકે ના પડે મને કોઈ દિવસ મારૂ કામ હોય તો એ
એવું છે.
હમ તોવે તમે ક્યારે વરસાદ થાય એટલે તે પ્રમાણે આવશો કે આવશો જ
નય વરસાદ થાય તયારે તમે ફોન બોન કઈક મેસેજ કરજો એટલે વરસાદ થાય એટલે આપડે પુગી જાહુ હારો વરસાદ પાણી બાણી જટાશંકરે પુગી જાય ત્યાં પછી
હમ્મ એટલે જે તો તમારે પંદરેક દિવસ જાળવવો પડશે કેમ કે પંદરક દિવસમાં વરસાદ સારો થઈ જાય ને તો જટાશંકરે પાણી આવી જાય એમ હા એ વાત સાચી હમ્મ ચાલુ તો વાંધો નહી આવો હુ ફોન કરું વરસાદ થાય પછી
હા જો
હાલો વાંધો જય શ્રી કૃષ્ણ ભાઈ
એ હ